હલો
હલો.
હા સરાર કેમ છો?
હા મેમ. બરાબર, કેમ છો તમે?
બસ હું પણ બરાબર છું, મને તમારી થોડીક જરૂર હતી એટલે કોલ કર્યો છે. તને, આ
હા હા મે બોલો ને ફ્રીજ. શું અમણા.
હા હા. બસ મારા છે ને એક સંબંધી છે એમની દીકરી હતી. ત્યાએ ઇલેવન સાયન્સની પરીક્ષા આપી. ી, અને હવે આ વર્ષે એ ટ્વેલ્થ સાયન્સમાં આવી છે એને મે એ ગ્રુપ લીધું છે એટલે કે મેથસ વાળું ગ્રુપ લીધું છે. હવે એમાં જે વિષયો હોય છે, એના વિશે મને થોડીક માહિતી જોઈતી હતી અને એ કેવી રીતે પરીક્ષા આપવાની હોય છે એની પણ થોડીક માહિતી જોઈએ છે. હ આ જે એ ગ્રુપ લીધું છે એમાં કેટલા વિશે ની પરીક્ષા આપવાની હોય છે.
છે ને પાંચ સબ્જેક્ટ ની એક્ઝામ આપવાની આવશે ફિઝિક્સ કેમેિસ્ટ્રી અને મેથ્સ તેમ તમે કીધું કે એણે ગ્રુપ એટલે અને બીજું હશે અને ફિફ્થ હશે ઓપ્શનલમાં કોમ્પ્યુટર અથવા તો સંસ્કૃત એ બે માંથી કોઈ એક લેવાનું રહેશે અને બધા પેપર જે છે તે હડ્રેડ માર્ક્સના હશે. અને પ્લસ પ્રેક્ટિકલ્સની એક્ઝામ હશે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અને કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ્સ ફિફી માર્ક્સના હશે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના મેથ્સનું નહીં હોય અને કોમ્પ્યુટરનું બી ફિફ્ટી માર્ક્સનું હશે. અ હા હા એટલે એ જો અગર સ્કૂલ જશે તો એને ટીચર્સને બધા હેલ્પ કરશે થોડી ઘણી એવું છે. હલો. હવે હું કરું કટ નહી થયો તો ચાલજ